હલો
હલો જમી લીધું?
હો એકદમ જમી લીદુ.
હમ્મ શું કરે છે?
કઈ નહી બસ બેઠી થી. શું થયું?
હા એટલે પેલું ત વેબ સિરીઝ ની વાત કરતી હતી ખબર.
હા હા હા.
તો એના રિલેટેડ કઈક કે ન મને.
અને અત્યારે વેબ સરીઝ સારી સારી રિ આવે છે. તો મે અત્યારેજ નેટ નેટ મિરર પણ જોઉં એમે એક્સ પ્લેયર બ. પણ જોઉું છું એવું છેન.
નેટ મિરાર તો પેલું ફ્રી માં આવે છે જ ને બધી.
હા એ જ ગંભીર રામનવમી
હા. આપડે એમ એક્સ પ્લેયર પર તો મન ન મજ એમાં નહી બરાબર
હા ના મેં બહ સા જોય છે પણ સારી આવે છે મને તો ગમે અમુક અમુક જ જોઈ છે. સ્પેસિફિક કીધી તી મને એવીતે. જેમ કે ડે ડ્રીમ જ જોઈતી.
મન તો નહી ફાવતું ને એમએક્સ પ્લેયર પર મન ફાવતી જ નહી હું જોઉં ને તો નેટફ્લિક્સ પર જોઉં ને પ્રાઈમ પર જોઉં.
ઓકે પણ એમાં શું છે કે નેટ મીટરમાં છે અંદર અ પેલું નેટફ્લિક્સ અને સોરી પ્રાઈમ ને બધું આવે છે એમ.
હા હા નેટ મિરર પર બધા આવે છે. હમણા જસ્ટ મે અ પલી સ્ટ્રેન્જર થિંગ જોઈલી અમના. થોડા ટાઈમ પહેલા.
એ પણ સારી છે.
હમ્મ એ જોઈતી અને એના પેલા છે ને ખાસી બધી આમ તો નેટફ્લિક્સ છે ને માર ભાઈબન નું સબસ્ક્રિપ્શન હતું મારી પાસે.
બરાબર.
એના માંથી મેં જોયું તું ખાસ બધી મે વેબસીરીઝ જોય વિચર છે પછી એ ગેમ ઓફ થ્રોન્ જોય છે તમે. ગેમ ઓફ ધ્રોન્સ છે પછી એક એનો છે ને બીજો ભાગ પણ આવવાનો છે મતલબ.
બરાબર.
એમાં કેવું ગેમ ઓફ ધ્રોન્સ નું જે કેરેક્ટર હતા ને બધા એના પણ આ પહેલાના રાજાઓ જે બધા થેલા ને એ ઓલ્ડ મતલબ પેલાની તે માં એના રિલેટેડ હતું. બીજી બીજા પાર્ટમાં, અને એને તો ખાસી લાંબી સિરીઝ. છે તો એ આઠ એપ આઠ સિઝન છે એની તો.
બરાબર છે પછી એક સિરીઝ પણ છે ને ઓવર ફોલ્ટ માય ફોલ્ટ ને એવુ બધું.
હા એ તો બધા મુવીઝ છે તો. સીરીઝ નથી.
હમ્મ.
હ મુવીઝ તો ની જોતો ખાસ કઈ. વેબ સિરીઝમાં જ મજા આવે, એટલે મેં કીધું હ સ્ક્વીડ ગેમ ને એ બધી. લાંબી લાંબી હોય ન એવી મન મ જા પછી સુ અડધેથી જોઇને આપડે મૂકી દીએને તો પછી સે કેન્ડ ટાઇમ આપડે નવી સિ સીજન જોઇ તો કઈ મ જા ની આવતી એટલી. અને જૂનું આમ યા દ હોયન તો મજા આવે આમ જોવાની એટલે હું છે ને મોટા ભાગે એવું જ કરું કે બે ત્રણ લાંબી સીઝન હોય ને તો સાથે જ પતાય દઉ બધી.
બરાબર છે.
તબલી ક્યુરયોસિટી જેવુ ના રે એમ.
હા હા અમુક વાર થઈ ગયું છે પછી મની હિસ્ટ પણ સારી છે. એમ
હ મની હિસ્ટ મેં બે વાર જોયઈ છ મેં.
બરાબર છે એને બે પાટ છે ને.
એ હા એના ટોટલ પાંચ સીઝન છે એની મતલબ બે પાર્ટમાં પાંચ સીઝન બનાઈ છે એ લોકો
બરાબર.
બે સિઝનમાં એક પાર્ટ નું છે, અને બીજા પાર્ટમાં બીજા ત્રણ પાછળના ત્રણ પાર્ટમાં છે ને બીજી સીઝન નું.
હા.
એવું એવી રીતે છે મતલબ. એમાં હિસ્ટ નું હોય છે ચો રી નું હોય છે સ્ પેનની સિરીઝ છે એ સ્પેનિશ. એ પેલા ભાગમાં છે ને એ લોકો કઈ શું કરે છે ગોલ્ડ ની ચોરીને એવું કરે છે. અને બીજા પાર્ટમાં બેંક લૂટ. તે જે લોકો
બરાબર છે. હા મેનું થોડું ઉપર ઉપરથી જોયું હતું.
બીજામાં
હા બહુ લાંબી છે એ તો
બહુ મજા આવે કેમ કે આમ એક્શન ટાઈપ છે ને
હ
એટલે
બરાબર છે.
આમ ચોરીને એવું બધું કરે હા હા ચોરીને એવું બધું કરે ને પછી પેલું શું કેવાય અ ફાઈટ ને એવું બધું કરે વોર જેવું એમાં જે જે સ્પેનની જે સેન્ટ્રલ બેંક હોય ને
હ
એમાંથી જે લોકો કંઈ કેટલા અ દસ હજાર યુરો દસ હજાર યુરોની કઈ એવાની ચોરી દસ હજાર કરોડ યુરો
હા
એટલું એટલુંક બહુ ખાસી મોટી રકમ હોય છે એટલે
બરાબર છે. ઓહ
હમ્મ અને એમાં કેવું હોય છે મતલબ જે સેકન્ડ પાર્ટ હતો ને એમાં
હા
એ બેન્ક જ એવી હોય છે ને એની સિક્યોરિટી એવી હોય છે ને કે એમાંથી ચોરી કરીને બહાર જ ના નીકળાય આપણાથી
ઓહ! બાપ રે
તો પછી એને છે ને બહાર નીકળવા માટે આપણે ફાઇટ જ કરવી પડે એમની જોડે આમ આપણે છુપાઈ છુપાઈને નીકળી ના જવાય એટલે એમાં છે ને પેલા ચોરીને એવું કર દે છે. પછી એ લોકો કેવું બેંકમાં જ ચાર દિવસ નો સ્ટે કરે છે એ લોકો
બરાબર
બેંક વાળાને ખબર ખબર પડે ને બધું એ રી તે કરે છે.
મેં એનું સાંભળ્યું તું તો ખરા કીધું તો સારું કીધું થોડુંક આમ ઇન્ટરેસ્ટિંગ લાગ
હમ્મ હમ્મ જોઈ લેજે મજા આવશે જોવાની મતલબ એમ પણ ટાઈમ ખાસો લેશે અને એમાં કેવું થશે કે જોવા બેસીસને ને ઇન્ટરેસ્ટ પડશે ને તો પછી આગળના આગળ જોવાની ઈચ્છા થશે. એ બધું કામ મૂકી દઈશ તું સાઈડમાં એવું થશે.
અરે વાહ!
હમ્મ મારે એક ભાઈ છે ને એ તો ખાસું બેંકમાં જોબ કરે છે એ તો. તેમને કેવું હતું એ જે ડેમેજ હોતા હતા ને. તો રાતેે ચાર ચાર વાગ્યા સુધી એ જોતા થા એ તો. સવારે જોબ જવાનું હોય ને તોબ. એવો રસ જાયગેલ
અરે વા.
કેટલી મજા આયલી. પછી એક બીજી છે ને એક નેટફ્લિક્સ પર અમરેલા એકેડેમી કરીને છે. હમ્મ એ પણ મજા આવેયલી જોવાની એમાં કેવું હોય છે એમાં આમ થોડું અ કાર્ટૂન જેવું કેવાય પણ એવા કેરેક્ટર એવા હોય છે ને એ લોકો જોડે સુપર પાવર્સ હોય છે અમે.
બરાબર.
એક આમ ફર્સ્ટ દોડી શકે પછી એક જણ જોડે છે ને ભૂતો જોડે વાતો કરી શકે એક જણ જોડે આમ તાકાત બહુ હોય ફિઝિકલ સ્ટ્રેન્થ પછી એક એમાંથી એક કહે છેન બીજે એક કે વુમન કેરેક્ટર હોય છે એ કેવું કરે આમ અવાજ કાઢે ને પોતાના અવાજ થી વાત કરે ને તો સામે વાળાને જે કઈ નહી એવું કરે એમ. એવું બધું કરતા હતા. અને એક ટાઈઇમ ટ્રાવેલ કરી શકે.
ઓ બરાબર.
એવું બધું એવું બધું હત એમાં. નામ થોડા હા ફિકશનલ કેરેક્ટર રિયાલિટી ઈ એવું લાગે ને એમ ફિક્સનલ કેરેક્ટર હોય બ
હા હા બરાબર છે. ના હું તો કેવી રીતે રાતો ટાઈમપાસ કરું હોય તો કઈ કઈ સિરીઝ.
હા એજ નીકળી જાય ટાઈમ આરામથી નીકળી જાય એમાં આમ ખબર ના પડે અને એક વાર જોવા જઈએ ને તો ખબર જ ના પડે. મારા પણ એવું થતું હતું. ઘરેથી બોલે ને તો એ આમ શું કેવાય જોવાનું ઈછ. જગાએ ને પછી
બરાબર.
ચો નું ર છે તું તો એના ચક્કરમાં.
એ તો ઇન્ટરેસ્ટ પડે પછી એવુંજ થાય.
કોક ટાઈમ એવું વિચારીએ ક મતલબ શું કેવાય એક એપિસોડ જોઈસ બે એપિસોડ જોઈસ એક દિવસ મેં એક જ જોઈશ પછી બીજા દિવસે કન્ટિન્યુ કરીશ અને વાચિંગ પછી ફ્રી ટાઈમમાં જોઈસ.
બરાબર.
તો પછી ફ્રી ટાઈમમાં વાંચવાનું થઈ જતું થું.
હા.
કાશી બધી એવી સિરીઝ હતી એમાં તો અને એમેઝોન પ્રાાઈમ પર એ એમેઝોન પ્રાાઈમ પર તો છે ને મોટા ભાગે બધા મુવીઝ ને એ બધું જ આવે છે.
હા.
તો એમાં કઈ એટલું બધું મને ગમતું નઈ એટલે એટલ હું નેટફ્લિક્સ પર જ જોઉં છું વ
હા મોસ્ટ ઓફ હું પણ નેટ નેટ મીરર પર જ જોઉં છું. વે બે જતો તો બળિયા ઓ ચી જ કામા છે.
હમ્મ એમાં મુવીઝ નેવું હોય છે ને આમ કોક વાર જોવાની ઈચ્છા થઈ જાય પણ પેલું શું હવે તો વેબ સિરીઝ ની એવી આદત પડી ને કા એક એપિસોડ પતે ને એક એપિસોડ એમાં એ કલાક નો તો હોય જ.
હા.
એપિસોડ પતા નહીં તો તરત પછી બીજું જોવાની આદત પડે એમ. તો મતલબ એક એક સિઝન જોવા જઈએ ને તો એ દસ બાર કલાકની હોય એક સિઝન.
બરાબર છે.
પિક્ચર તો બે કલાકમાં પતી જાય એટલે એમાં મજા નહી આવતી હોતી અને એમ સ્ટોરીનેવું બધું થયું પેલુંવાજ શું વેબ સિરીઝ જોઈને છે ને બધું લાંબુ લાંબુ જોવાની આદત પડી ગઈ એમ ડિટેલમાં ના બધુંં લોંગ લોંગ થાય ને બધું એટલે પિક્ચરમાં એક વખતમાં બે કલાકમાં બધું ફિનિશ કર દે.
હમ્મ એવા. મોસ્ટ ઓફ મેન જે પિક્ચર જોઈને ને એ તો વન એન્ડ હાફ આવર માં બધું પ તાઈ જાએ છે.
અને એટલા માટે જતા હોય છે ને મોટા ભાગના જે નવા પિક્ચરો રિલીઝ થાય છે ને બે પાર્ટમાં રિલીઝ થાય છે. એલું પુષ્પા હતું એ બે પાર્ટમાં રિલીઝ થયું પછી અહ પલું રોકી ભાઈ વાળું હતું ને
હા.
એ પણ બે પાર્ટમાં પછી આ ધુરંધર નો બીજો પાર્ટ આવે છે. હમ્મ. એ ધુરંધર અમે જોવા ગયા તા અમે બધા. હમ્મ મજા આયલી એમાં એક્શન એવું છે ને તો. બોલું હતું. નસ પેલું સ્પાઈ પર હતું ને
હા હા હજુ બે ત્રણ ત્રણ ત્રણ ત્રણ. ત્રણ દિવસ મેં અડધી અડધી પાાર્ટમાં જોય ધુરંદર
ના મેં તો એ દિવસમાં જ જોઈ કાઢેલું આદતે જેવી પડી જ ને કેમ બે. કલાક તો ખબર નહીં પડતી કેમ ના કળી જાયે
હા ત્રણ કલાક ની છે ને મૂવી સાડા ત્રણ કલાક.
હમ્મ હમ્મ
હલો.
હલો.
હા.
અવાજ અવાજ બરાબર
હા આવે છે.
હા હા બોલો.
હલો.
હલો.
હા હ બોલો.
શું થયું.
અરે કઈને મ અવાજ નતો આવતો એટલે.
હવે આવેજ બરાબર.
હા હાવે આવે છે.
કેતો હતો પેલું મુવીઝ નું અમે લોકોને જોવા ગેલા ને. ફરી વાર જોવા જવાના છે. આવું તારે
ના ના ના ભાઈ એક વાર જોઈ લીધી અહિયાં.
ના મતલબ એ નહી બીજો પાાર્ટ આવશે ને એ જોવા જઈશું અમે.
હજુ ધુલંધરની બીજી પાર્ટ આવવાનું બાકી છે હવે તો તો આવીઈશ ચલો.
વાંધો ની હને જવાન થશે ને ત્યારે કઈ દિવસ.
ઓકે.
હમ્મ પાછી રાજાનો રજા તો નહી કોલેજ તો પતી જશે ને અત્યાર તો. કઈ એક્ઝામ આવશે હજુ.
ના ના પતી ગયુ છે પહેલું
ઘરે છો ને
હા.
બસ તો પછી આવજે ટાઈમ કાઢીને.
હા.
ને બધું અમે લઈ લઈશું એ તો. પછી જોઈ લઈશું બધું.
ઓકે.
વાંધો નહી, સારું તો હું પછી ફોન કરું. બ જેવું કરે હશે ને એવું નક્કી કરીને કહિશ પછી, હા.